હેલો
હાલો.
બોલો
કેમ છો?
મજામાં
વરસાદ આવે છે તમારે ત્યાં?
હા આવે છે ને રાત્રે જ પડ્યો વરસાદ હમ રાત્રે જ પડ્યો હોય હવે બંધ છે.
એવું.
હવે બંધ હા હવે બંધ છે રાત્રે આવે તો
અમાર તો એ હવે ચાલ બે મિનિટ થાભ
હમ્મ.
હા બોલો બેન
હા બોલો ને હમ બોલો.
અમારે તો હવે રાતનો બારીક બારીક ચાલે છે.
હા હમારા હાઈ રાત્રે આવેલો હતો જોશમાં હતો બારીક બારીક તેમ હતો નહી. એટલે રાતભર આવે ને હા હમ હવે તો બંધ છે પણ મોસમ તેવો જ છે વરસાદ નુ આવશે મને લાગે હા આવે તો ખુબ હારૂ સાય
હા હવે મને એવી લાગે છે અમારે તો એ પડશે વરસાદ પણ આવતો નહી.
હમ આવશે એ આવે હવે હમ ચ હા. તે જેમ વારો ચાલે ને તેમ જતો રહે પાની એટલે.
હા હા એ તમ બરોબર બોલે છે.
હમ આવશો વરસાદ તો આવશે ને અને એટલું છે કે ટાઈમ પે હા ટાઈમ પે આવે તો હારું થાય.
હા.
પાણી લાગે ને.
હા, બેઝને આપડે એ બધા બોરવેલ‌ કમી થઈ ગયા છે, અખા
હ કોરડા પડી ચાલેના તો બોરવેલ પણ આવડા બઠા, હા એટલા માટે વરસાદ આવો જ જોઈએ.
આવું જ જોઈએ છે, વરસાદ અને નહીં નઈ આવતો હવે
હા એ આવે તો સારું થાય.
હા એજ છે, ને પછી આવું જ જોઈએ મે એવું ક્યો છું, હું આવો જોઈએ વરસાદ ના આવાનું પછી કશું નહી થવાનું. હા, હું હવે તમારા ગામમાં બધો એનો જ મોસમ છે? હેલો, હેલો, હલો, હેલો, હેલો,